હલો હા તમને મારી અવાજ આવતી છે હા કેમ છો?
હું મજામાં છું તમે કેમ છો?
બસ મજામાં હું આજે તમારા પાસે એટલે દીકરી વિશે માહિતી આપવા માંગુ છું દીકરી વિશે થોડીક આપડે વાતચીત કરીએ હા તો હું તમને કહેવા માંગુ કે દીકરી એ કુદરતની અનમોલ ભેટ છે તે પરિવારમાં ખુશી, સ્નેહ અને સંસ્કાર લાવે છે દીકરી એટલે ઘ રનો દીવો દીકરીઓ માતા પિતા નો સહારો અને પરિવાર નું ગૌરવ છે જે બે બે પરિવારોને સંસ્કાર થી જોડે છે બે બે પરિવાર એટલે આપડા એટલે સસુર જયારે લગ્ન થઈ જાય ત્યારે સસુરાલ અને એમનો માયકે તે રીતના તમને ખબર જ હશે તો પ અ પરિવારિક અને સામાજિક નું મહત્વ તમને જણાવું તો પ્રેમ અને લાગણી તરીકે કહું તો દીકરીઓ ઘરનું વાતાવરણ જીવંત અને આનંદિત રાખે છે તે માતા પિતાથી સૌથી મોટી સહાયક અને મી ત્ર હોય છે બે કુળ નું ઉધ્યાત તરીકે તમને જણાવું તો દીકરી બે ઘર એટલે કે પિયર અને સાસરી તારે છ એમ તાળે છે એટલે કે સામ્ભ સંભાળે છે એમ એમની જિમ્મેદારી હોય છે તે માતાના સહારા સંસ્કારો બંને પરિવારોને ખુશમાં ફેરવે છે સંસ્કારી યોજના તરીકે હું તમને જણાવ તો દીકરીઓના ઉચ્ચ શિક્ષ અને સુરક્ષા માટે ગુજરાત સરકાર દ્વારા વિવિધ કલ્યાણકારી યોજનાઓ ચલાવ વામાં આવે છે દીકરી આપડી વાહન નો દરિયો છે દી કરી સૌને ખુબ જ બહાલી હોય છે તમને ખબર જ હશે તો તમે કઈ કહેશો?
હા બિલકુલ હું તો તમે જે પણ કીધું ને ખુબ જ સરસ કીધું છે અને મને ખૂબ જ ગમ્યું છે કારણ કે આપણે પણ કોઈની દીકરી છીએ અને આપણે પણ દીકરી છે દીકરીનું શું અ કર્તવ્ય હોય છે અને કેવી રીતે રેય છે એ આપણા ને બધ ખબર હોય છે જો દીકરી વિશે આજ કેવા માંગુ કે દીકરી એટલે ઘરની લક્ષ્મી અને પરિવાર નો આનંદ તે માતા પિતા માટે પ્રેમ અને લાગણીનો સાચો સ્ત્રોત છે. દીકરી બે ઘરને અ રોશન કરે છે કારણ કે તે પિયર અને સાસ સરિયા બંને જગ્યાએ ખુશીઓ ફેલાવે છે તે દરેક મુશ્કેલીઓમાં સમયમાં પરિવારની પડખે ઉભી રહે છે અને પોતાના કર્તવ્ય ખૂબ જ સાચી રીતે નિભાવે છે આપડે દીકરી દીકરી હોવું છે ને તે ખૂબ જ સમાન પૂર્ણ હોય છે દીકરી બધાને નથી હોતી દીકરી આ એ દીકરી એટલે બહુ સારી કહેવાય મા બાપના માટે દીકરી લોકો જેટલું વિચારે ને તેટલા દીકરાની વિચારે દીકરી લોકો મા બાપ ની જાણ લો કે માતા ની પરછાઈ હોય છે અ માને જરૂર પણ એમ કહેવામાં આવે ને કે જેમ ઘેરમાં મોટો છોકરો તે બાપની બરાબર હોય છે તે જ પ્રમાણે દીકરી ઘેરની મોટી હોય તે પ્રમાણે હોય છે અને તે ઘેર ના ફેસલાઓ બહુ સરળ રીતે લઈ લઈ લે છે અને દીકરીઓ છે ને આખું ઘેર સંભાળે છે ધારો કે જેમ કે મમ્મી કોઈ દિવસે ઘેર માં નહીં હોય ને તો દીકરીઓ ઘેરમાં રાંધી લે છે કપડાં કરી લે છે વાસણ ધોઈ લે છે બધું કામ કરી લે છે અને અહીંયા સુધી તો મમ્મી મમ્મી ના હોય ઘેરે તો પપ્પા ને રાંધીને ખવડાવ્યું દે છે અને ભાઈ બહેન નું ધ્યાન પણ રાખે છે ઘણી દીકરીઓ ખુબ જ ભૂમિકા નિભાવે છે તમને અ તમને પણ તો ખબર હશે નહી કારણ ક કે તમે પણ તો એક દીકરી જ છો તમે બતાવશો તમારી અનુભવ
હા હું હા હું પણ જાણું છું જે તમે કીધું તે ખુબ જ સરસ ખુબ જ સરસ વાત છે એ સાચી વાત છે તો વહાલી દીકરી યોજ યોજના તરીકે હું તમને કરું સરકારી યોજના દીકરીઓ માટે શું યોજના થઈ છે તે વિશે હું તમને હ જણાવ તો આ યોજના હેત દિગ્રી ના જન્મથી લઈને તેના ધોરણ નવ માં પ્રવેશ અને ઉચ્ શિક્ષણ લગ્ન સુધી નાણાય કીય સહાય આપવામાં આવે છે નાણાકીય સહાય આપવામાં આવે છે એટલે એમને ગવર્મેન્ટ તરફથી સ્કોલરશીપ મળે છે પછી સરકારી યોજનાઓ ખુબ જ એ લોકો દીકરીઓ માટે ઉપલબ્ધ હોય છે તેી રીતે દીકરીનો વિકાસ માટે વિકાસની યોજના માટે કહું તો દીકરીઓના સ્વાસ્થ્ય પોષણ અને શિક્ષણ માટે આ યોજના કાર્યરત છે કન્યા કેનાવડી મહોત્સવ વિશે કહું તો દીકરીઓને શિક્ષણ તરફ પ્રયોત્સાહિત કરવા માટે રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે આ અભિયાન ચલાવવામાં આવે છે સૈશન અને કારદારી તરીકે હું તમને જણાવ તો અનાજના સમયમાં આજના સમયમાં એટલે આજના સમયમાં દીકરીઓ દરેક ક્ષેત્રમાં આગળ છે તમને પણ ખબર ખબર જ હશે પુરુષો કરતા સ્ત્રીઓ ખુબ જ આગળ વધી રહી છે ગર્લ્સ લોકો ખુબ જ આગળ વધી રહ્યા છે તેઓ ઉ શિક્ષણ મેળવીના અવકાશ રમત ગમત વિવિધ સેવાઓ શિક્ષણ અનેને બિજનેસ ક્ષેત્ર દેશ નામ રોશન કરી શહી છે તો તેજ રીતે હું પણ તમને જણાવ તો તમને પણ ખબર જ કે દીકરીઓ આપડો વાહન નો દરિયો છે દીકરીઓ માટે એટલે દીકરી આપણા માટે એક અમૂલ્ય ભેટ છે દીકરી એ જીવનની એવી અમૂલ્ય દેન છે કે જેની સાથે આ દરેક પણ પ્રેમ આનંદ અને આશાથી ભરાઈ જાય છે એમનું ઘર સ્વર્ગ બની જાય છે જન્મ આપે દીકરીઓ માટે એટલે ખુબ જ એટલે કહેવતો પછી અ કવિતાઓ બધું ખુબ જ આવ્યો છે તેમને દસ વાગ્ય એમના વિશે હું તમને કહેવા માંગુું દીકરી તો વાહ દરયો છે દીકરી પિતાની રાજકુમારી હોય છે દીકરી ઘરમાં ખુશી લાવે છે દીકરી ઘરને સ્વર્ગ બનાવે છે દીકરી ઘરની પ્યારી મુસ્કાન હોય છે દીકરી ખુબ જ એટલે જાન લગાવી જાન જો લગાવીને આપણું ખૂબ ઘરને બધું એટલે કઈ બી કામકાજ બધું સંભાળી લે છે દીકરીઓ ઘરનું બધું જ કામ કરે છે દીકરી એટલે પ્રેમ ધ્યાન કરુણામય વ્યવસાય મૃત્ય દીકરી જન્મથી લઈને આપણી મમતા કરું ખુબ જ દીકરી માટે તો ખુબ જ અનમોલ શબ્દ વાક્ય કરવામાં આવે છે દીકરી તેના પેટા માટે એક ધબકારા સમય સુધી હોય છે જીવનમાં ક્યારેય ના એટલે રડિયા પીતા તેની એટલે ખુબ જ એમના નજીક હોય છે માતા પિતાના માતા પિતા દીકરી આપણા મ સ્ટ્રીમ માતા પિતા બધું જ દીકરી સ્ત્રીઓને માનવામાં આવે છે તો તમે કઈક કરશો
હા બરાબર તમે જે પણ કીધું ખુબ જ સરસ કીધું સાચી વાત છે જો હું દીકરી માટે કેહેવા માંગુ ને તો ઈશ્વર ને જયારે હરખા હરક ના આંસુ આવે છે ને અને તે આંસુ ના ટીપા જયારે પડે છે ત્યાં દીકરી જન્મે છે દીકરી તો ઈશ્વર નો હરક છે દોમ દોમ સાબી હોય અ મેડી મોલાતું હોય ગાડી ગાડી બંગલા હોય સાત સાત દીકરા હોય પણ દીકરી ના હોય ને તો પરિવાર અધૂરું જ લાગે છે ઘરના આંગણમાં તુલસી નો ક્યારેો ન હોય ઓરડા ઓરડી માં દીકરીની ઝંઝરિયા ની ઝુમઝુમ રણકાર રણખણ ન હોય ને તો ઘર બેકાર હોય છે આ કોયલ વગર ના વન જેવું મૂર્તિ વગર ના મંદિર જેવું ગણાય છે જેમ કોયલ હોય ને કોયલ વગર વન બેકાર હોય ને તે પ્રમાણે દીકરી વગર તેનું આંગણ બેકાર હોય છે રાવણ ને જો દીકરી હોય તો તો લંકા ક્યારેય ના રડા નહી કારણ કે પુરુષ ના અભિમાન નો દીકરીમીણની જેમ ઓગળી નાખે છે દીકરીનો દીકરીનો બાપ લાલચ ન હોય નરમ હોય દીકરી આળા સંસાર નું એવું ફૂલ છે જે પોતે ગરમાય જાય સુકાઈ જાય અને સંસારને પોતાની સુંગંધ થી મહેકાવી રાખે ી છે દીકરી ત્યાગ અને અ સમર્પણની દેવી છે દીકરી બધા ઘેરે એક દીકરી તો હોવી બહુ જરૂરી છે અને જેમાં આપણે પણ દીકરીઓ છે અને અમે દીકરી છે તેના માટે અમને ખૂબ ગર્વ છે અમારી ઉપર અને અમારા માતા પિતા ને બી અમારા પર ખુબ જ ગર્વ છે ત તમને કેવું લાગે છે ડિગ્રી હોવાનું તમે મને કહે સ
મને દીકરી હોનો ખુબ જ આનંદ છે હું માનું છું કે ખાસ મેં મારા ધરમા દખ દીકરી બનીને પ્રગટ થઈને છે દીકરી એટલે માતા ન વાસ કહેવામાં આવે છે પરિવારમાં પ્રેમ અને લાગણી વધારે છે માતા પિતા ને સંભાળ રાખવામાં મહત્વ ની ભૂમિકા ભજવે છે શિક્ષિત દીકરી સમગ્ર પરિવાર અને સમાજના વિકાસમાં યોગદાન આપે છે દીકરીઓને દીકરાઓ બંને સમાન છે અને બંને સમાન અધિકાર મેળવવા જોઈએ એમને તો દીકરી એટલે કે ઘરની બધી જિ્મેદારી સ્કૂલમાં તેઓ એટલે સ્કૂલમાં પણ એ દીકરીઓ એટલે આગળ વધી રહી છે પછી દીકરીઓ ખુબ જ એટલે કે પોતાનું કરિયર વધારે દીકરીઓ ખુબ જ આગળ વધી રહી છે બોઇસ કરતા જોવા જાય તો તો તમારો શું વિચાર છે
સારું તમે સારું કીધું ખુબ જ સરસ વાત કરી છે તમે દીકરી પિતાના માટે એક ધબકારા હોય છે જીવનમાં કદી ના રડનાર પુરુષ પણ એક બાપ તરીકે જય્યારે પોતાની દીકરીને વિદાય આપે છે ને ત્યારે તે પણ રડી દે છે અને જયારે એક દીકરીની જયારે વિદાય થાય છે ને તો આપડા મમ્મી પપ્પા તો ખર રોડે પણ આપણા ભાઈ બહેન અને સાથે સાથે આપણા પાડોશીઓ પણ ખુબ જ ર ત્યારે ચોરદ મા આસુ એ રડે છે ઈશ્વરને એ જ પ્રાર્ કે કોઈ પણ દીકરાને પિતા થી એટલી દૂર ન મોકલે કે શ શિયાળા ની કાતિલ ઠંડી હોય કે ચોમાસાની મેઘલી રાત હોય અને પિતાના છેલ્લા શ્વાસ હોય ત્યારે દીકરી પિતાને પછી પાણી ન પીવડાવી શકે તેવું દિવસ ના આવે દીકરી બધાને સાથે જોડાઈને રહ્યા અને માતા પિપા અને આપડી દીકરીઓને છે ને વધારે પડતું વધારે દૂર લગ્ન ન કરે બધા પોતપોતાની દીકરીઓને આપણા શહેરમાં જ લગ્ન કરે જોકી દીકરીઓ માતા પિતાની સાથે તો આપડી દુઃખ તકલીફ જે પણ હોય ને તે એકબીજા સાથે શેર કરી શકે મેં તો એજ કેવા માંગુ છું કે દીકરીઓ માતા પિતાનો અ માતા પિતા માટે બહુ મોટી ભેટ છે અને બધા દીકરીઓ માટે હું તો સલામ કરું છું. તમે શું કહો?
હા તમે કીધું રીતે ખુબ જ સરસ વાત કરી ખુબ જ મને ગમ્યું મને આનંદ થયો તમે મારી આ વાત એકદમ સાચી છે આ એકદમ સાચી વાત તમે કરી છે. તો તમારો ખુબ ખુબ આભાર થેન્ક યુ.
આપનો પણ આભાર.